હા કેમ છતો મે
મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું જમી લીધું તમે
ના તમે જઓ
ના મેં પણ ના જયું
હા હા
સારું તો હને શું છે કે મેં એટલા માટે નથી જમતી કારણ કે મેં બહ જાડીી થઈ ગયું છું એક તો અને બીજી વાત કે મારે છે ને પતલી થવું છે તો મેં એમ એવી તો કઈરસાઇઝ કરું કે જેના થી મારું વેટ ઓછું થઈ જાય પહેલા તો પેટ તો હું એવી કઈ એસરસાઇઝ કરું જ્યાંથી માર પેટ અંદર જાય અને શું ખાવું તમે મને કહીશો કારણ કે તમે બહ ફિટ છો એટલે મને ખબર છે તમારથી પૂછી શકો હા
હું તો ફિટ નથી એકક્ચુઅલી પણ
જોવું તમને પેલા તો તમારે ખાવાનું સુધારવ પડશે પતલુંતાવા માટે બીજું ક એક્સરસાઇઝ તો કરવાની જ રહેશે પણ એની સાથે ખાવું પણ પડશે
તો શું ખાવું જોઈએ મારે
એટલે પટલું થવાનું છે તમારે તો એને એવો મતલબ નથી કે તમારે ખાવાનું ઓછું કરી દેવાનું અને એક્સરસાઇઝ કરવાની ના એક્સરસાઇઝ પણ કરવાની છે તમારે અને ખાવાનું પણ ઓછું નથી કરવાનું જે તમે હમણાં ખાતા છો ક્વોન્ટિટી એટલી જ રાખો તો પણ ચાલે અને વધારો તો પણ ચાલે પણ ઓછી કોઈ દિવસ ના ખવાની ક્ન્ટટી
હમ
એમાં પણ ક્વલિટી ફૂડ ક્વન્ટિટી છોડીને તમારે ક્વલટી ફૂડ વધારે
હમ
જેમ કે તમે હેલ્ધ ફૂડ જેટલું વધારે ખાશો તમારી બુક જેલું તમે જંક ફૂડ ખાવ તો તમને ભૂખ લાગે છે અને તમે પેટ ભરાય ત્યાં સુધી જે જંક ફૂડ ખાવઓ છો તે તમારું ક્વોન્ટિટી ફૂડ કે હોય
હા
કન્ટિટી ફૂડમાં ક્વોલિટી નહીં હોતી પણ ક્વોન્ટિટી ભરપૂર હોય છે બરાબર
અચ્છા એટલે કે મારે
પણ જો એટલી જ ક્વોન્ટિટીમાં તમે હેલ્ધી ફૂડ ખાવ ક્લિટી ફૂડ તો એનો ફે તમને ઘણો સારો દેખાય છે ક્વોન્ટિટી ફૂડના કમ્પેરમાં
અચ્છા
જેવું કે જો તમે મંચુરિયન ખાવ છો
પાંચસો ગ્રામ મંચુરિયન ખાવ છો તમે ઠીક છે
હમ
તો તમારું પેટ ફૂલ ભરાઈ જાય છે બરાબર તમારી એકદમ ભૂખ મટી જાય છે તમે ધરાઈ જાવ છો પણ અમે એજ આથોગ્રામ મંચુરિયનને બદલે સોસો ગ્રામની પાંચ તમે વસ્તુ ખાાવ જેમ કે એક સલાડ છે તમારી પાસે સલાડ નું ભાવ છે એમાં તમે સો ગ્રામ ગાજર કાકડી ટમેટા કાંદા અને બોયલચટ થઠીયા પાંચ સુધરામાં આવીી પાંચસો ગ્રામ મંચરે તો બે માં થી તમે કયું પાંચસો ગ્રામ શુસ્ કરો એ તમારા ઉપર છે તમારે હેલ્ધી રહેવું હોય
એટલી જ માત્રામાં ખાાવો ને મંચુરિયન ની માત્રામાં જ મંચુરિયન પાંચસો લે અને આપણ પાં તો તુંમેમે હેલ્દીી એ ચૂઝ કરશો ને તો એનો તમને બેનિફિટ મળે. ચાઇનીઝ. તમને કંઈ બેનિફિટ નથી.
સારું, એટલે કે હમ, એટલે કે મારે
પેઠ પણ ભરાય. એની પ્રોટીન પણ મળી અને ક્વોન્ટિટી પણ એટલી પેટ ભી ભરાય જાય. ક્વોન્ટિટી સારી હો તો પેટ. તમારે ઊભા રહેવાનું છે.
હા.
પેટ તો તમે બંને વસ્તુથી ભરી શકો છો, પણ પેટ ભરીને
હમ.
બી ભરવું છે અને આપણને હેલ્ધી પણ રહેશે, તો તમારે એ ઓપ્શન ચૂઝ કરવું વધારે સારું છે.
હ. એટલે કે મારે એમ ખાવું જોઈએ, જેમ કે રાઈસ ઓછું, રોટલી. રોટલી ઓછી અને શાક દાળ અને અને સેલેડ વધારે.
વખતે ફક્ત ભાતથી જ પેટ ભરે છે. ભાત ખાય, દાળ‌ ભાત. કે શાકભાત ખાઈને બરોબર. તમારુ પેટ ભરે છે, નો ડાઉટ. પણ એનાથી તમને બેફ પેટ તમારું ભરી જાયશે, બાકી.
હમ, હમ, હમ.
પણ એની જગ્યાએ અડધો ભાત અને અડધો રોટલી, એટલે એવી રીતે કોમ્બિનેશન બને. તમે પેટ ભરો છો, તો એ કોન્ટીટી ક્વોલટી બને થઈ જાય છે. ભાત પણ તમને મળી જાય. રોટલી પણ તમે એટલે જ હંમેશા, જો આપણે જે વૃદ્ધ લોકો કહી છે. કે જયારે તમે જમવાનું લેવો થાડી. જ્યારે તમારે થાળીમાં તમે જમવાનું લેવ. તો હંમેશા. ફૂલ થાળી જ લેવાની, જેમકે જો તમારા ઘરમાં બઘી બહુ બધી વાનગીઓ બની છે, તો બધી વાનગી તમારે થોડી થોડી એક થાળી માં લેવાની, જો કે. થાળડીમાંં, થાળીમાં. એક જ થાળી માં બધું પીરસીન આપે છે. દરમાં કેવી રીતે ખાવું જોઈએ. હંમેશા જેમકે આપ આપણે એક ટાઈમે બધું ખાઈ શકીએ જેમકે મીઠું પણ હોય છે ડેઝર્ટ પણ હોય છે ચીખું શાકરોટલી પણ હોય છે દાળ ભાત પણ હોય છે સાથે છાસ પણ હોય છે સલાડ પણ હોય છે એ એટલે રીતે એવી પ્રખ્યાત છે. કે એ પૌષ્ટિક પણ ગણેાય છે. હવે જો આ વસ્તુ પોતે તો મારા ઘર એવું નથી મારા ઘરમાં મોસ્ટલી બધા શું કરે છેક એટલી બને. તો પેલા સાાક રોટલી ખાય છે પછી દાડ ભાત ખાય છે બટ વું એવી રીતે તે ખાવાનું પણ ઠીક જ છે બધું પેટમાં જ જાય છે પણ એની સાચી ને હેલ્ધી રીત છે ને બધું તમે એક જ પેટમાં લો ને એ સૌથી સારી રીત છે. ભલે તમે એક થાળે મો હા. નો ડાઉટ તમે બધ સરખું બી ખાઈ શકો પણ બધું ખાવ.
હમ હમ.
બરાબર એટલે એવું નથી કે ભાત ખાની્ય ભાત ભાત છે કારણ કે બાદ ખીચડીમાં કાફ હોય છે એ પણ જરૂરી છે બડી એક જ મન કર પણ એક મો ડીમાં તમે બધું લ દાળ ભાત શાક રોટલી અથાણું ટેસ્ટ માટે પાપડ ગાજર એવું બધું ખાવ. વધારે બેનિફિટ કરી હા કઈ પણ કઈ પણ
હમ મને તો એટલે કે મારું એમ છે કે મને એવું ખાનું ગમે જેમ કે ભાત હોય દાળ હોય અને બધી ગ્રીન વેજીટેબલ હોય અને બધું મને મિક્સ જોઈ એકમાં જ અને મારું એમ છે. કે હું એના પર નાખી દ તે વટ ફૂટ છે પણ મેં મને એવી રી બ ગમે છે કે દાળ ભાત હોય બધું શાક પણ એનાખે જરાક છાસ હોય તમે એ પણ એના આખીને ખાઈ શકો તો એટલે ઘરે બધા મને એમ કેું સાઉથ ઇન્ડિયન જે શું કામ ખાય છે કેમ કે સાઉથમાં એમ જ દહી નાખી દ છાાસ નાખીને એમ જ ખાય ને પણ એકચુલી એ ફૂડ મને બહુ ગમે છે એવી રીતે
હ સારું જ જોય છે.
હમ એમ બી બધ તસ જમે ત્યારે છાસ પ છે મેં જમતા જ જમતા જ છાસ નાખીને ખાઈ જાઉં છું તેમાં ખોટું તો કઈ નથી. હા અને બસ તો બસ એટલે મને મારા ખાવા પર અને એક્સરસાઇઝ બંને પર ધ્યાન રાખવું જોઈએ તો હું બદલી થઇ જઈશ. હા અને જો મને જેમ કે મારા જેમ કે મે થાય છે જહાંગ હવે ગુજરાતીમાં તો જાંગ જ કહેવાય ને તો એ જરાક બહુ સ્ટ્રોંગ નથી તો એને સ્ટ્રોંગ એટલે મજબૂત કરવા માટે હું શું કરી શકું હા હા સારું તો એના માટે મને ડાયટ ફોલો કરવું પડશે અને કોઈ પણ એમ ઉઠક બેઠક કરીને હું પણ એ સ્ટ્રોંગ થઈ શકે છે.
તો ખાવાનું
હા એ તો છે. મેન તો ખાવાનું જ છે તો હા તમે ક્યાં છો. હ હમણાં તમે ક્યાં છો.
તમે જશે
મેં પણ ઘરમાં જ છું એટલેત્યારે અગાસી પર છું હું. તો એ જ હમણા જરાક પતલી થવા માટે એમ ચાલતી છું ને જમવાનું પણ એમ મેં તો પેલા ઓછું જ ખાતી પણ હવે સમજી ગઈ કે ખાવ બધું જ ખાાવ પણ એમ લિમિટમાં જેમ કે બધું જ લઈને પ્રોપર ખાવ ઓછું ઓછું પણ બધું જ લઈને ખાવ તો તેનાથી પેટ પણ ભરાઈ જશે અને આપડે પતલા પણ રેશુ હા અને જરા કોઈ કોઈ વાર એમ સવારે જલ્દી ઉઠીને મેડિટેશન કરી લો યોગા કરી લો અને પછી પોતાની દિનની પોતાના દિવસની શરૂઆત કરો અને કોઈક વાર એમ આપણે કોઈ ડ્રિંક પણ લઈ શકીએ જેમ કે ગ્રીન ટી થઈ ગયું પછી લીબુ પાણી થઈ ગયું એમાં ખાંડ ના ના ખાય બસ બાકી એમ પી શકીએ આપણેે હા તો એ બધું કરવાથી એમ પતલી થઈ જઈશ મને એવું લાગે
થઈ જશે હમ થઈ જસ છો.
અચ્છા તો તમે શું ડાયટ ફોલો કરો છો. જક જોરથી બોલો હા અચ્છા તો મેં શું કેવું એમ આપણેે જે ટેન્શન સ્ટ્રેસ લઈએ તો પણ આપણું વજન વધી શકે છે ને
હા પણ એ અમુક સિચુએશમાં એટલે કનફર્મ તો નહી હન્ડ્રેડ પસનટ તો નહી અમુકચચે થઈ શકે ફિમેલમાં એવું વધારે થઈ શકે
હા એજ કેમ કે મેં સાંભળેલું છે કે જયારે પણ છોકરીઓ તણાવમાં હોય કે કઈ પણ હોય ને તો એ લોકોનો પહેલો જે ઇફેક્ટ હોયને તો એ લોકોના વજન પર જ પડે છે એટલે કે ડાયરેક્ટ સીધો સમબ એ લોકો વજન પરથી તો કોઈ કે વધારે જે ટેન્શનમાં હોય વધારે ચિંતા લઈ ચિંતામાં જાય તો એ લોકો ન વજન એમ વધવા લાગે છે અને પછી એ લોકોને પિમ્પલ્સ ને સ્કીિનને બધાની પ્રોબ્લેમ થવા લાગે છે તો એટલા માટે હંમેશા એમ મેડિટેશન એ બધું છોકરીઓને વધારે કરવું જોઈએ. કારણ કે એ લોકોની બોડી જલ્દી એમ બો સેન્સિટિવ હોય છે મે એમ સાંભળેલું છે. હા તો ચાલો કઈ નહી હવે હું જાઉં છું નીચે કારણ કે મારો ટાઈમ થઈ ગયો હવે ટીવી જોવાનું.
ઓકે સારું ઠીક છે. બાય